તમારે ત્યાં
કોઈ નઈ બસ ખાવા બેસેલા છે ત દહીં
હા સાચી વાત છે તો તો આપડે એવું લાગે તો આપડે ક્યાં ખાવા અ જુલુ ભાઈ ને ત્યાં બે અમે બીકવા ગઈ તો કેવું ચાલી રહ્યો છે બધો કેયું. ખાવાનું મળી રહ્યું એમ તો સાથે વરસાદની સિઝન વધારે ચાલી રહી છે એટલે ખાવાનું તો જો મજા આવે એવું જ બધું મળતું હોય હમણાં તો ખાવામાં મકાઈ છે પછી વાણીપુરી છે સે પૂરી છે પછી. ચાઇનીઝ માં સૂપ છે પછી મશરૂમ નું સૂપ પછી. હા એને શું કેવું! કરછલાનું સૂપ ને એવું બધું પણ ઘણી બધી વસ્તુઓ મળી રહી છે. એ બધું અમે પણ આનંદ લઈ રહ્યા છે અને આગળ પણ એવા જ આનંદ લેતા રહ છું. એમાં આવાને આવાજ જો અમે આનંદ લેતા ને મજા આવે ખાવાની પણ મજા આવે અને આપડું એક જીવન પણ સારું એવું ચાલતી રહે અને આપડે સૂપ ને એવું બધું પીતા રહેવું જોઈએ ને ગરમ વસ્તુ આપડે તો બહુ ખાવી જોઈએ. અને તમે જાણો જ છો તે હમણાં આ બધા મકાઈ ભુટ્ટા બહુ મળી રહ્યા છે. મકાઈ ને એવું પણ આપડે ખાવું જોઈએ તેથી આપણને મજા આવે અને આપણું જીવન પણ સારું રહે છે. અને વરસાદની સ્થિતિ એટલી બધી ગંભીર થઈ રહી છે તો વરસાદ એટલો બધો આવી રહ્યો છે. કે મારે શું કેવું આજે અમે ગયા હતા વલસાડ વલસાડ પણ અમે પાંચથી છ ઇંચ જેટલો વરસાદ આવી રહ્યો હતો એના કારણ કે અમે એટલા બધા પિલાઈ ગયા અને અમારી ગાડી માટે પાણી પણ ઘૂસી ઘૂસી ગયું છે અને એટલો બધો વરસાદના કારણે બાઈક ડૂબી જાય એટલું પાણી ભરાઈ ગયું છે અને અમારા એના ખેતરો પણ એટલા બધા ભરાઈ ગયા છે. કે શું મારે ગયો અને શું નહી ખેતરો એટલા બધા ભરાઈ ગયા છે. અને ખેતરો માટે જરા પણ ભાત જે રોપેલું છે તે પણ દેખાતું નથી એકદમ અ પાણી થી છલોછલ ભરાઈ ગયેલું હોય એવું ખેતર પણ દેખાઈ રહ્યું છે. અને આવું જો બધું ચાલતું રહેશે તો પછી કેનું થશે અને જોન તમે જાણો જ છો હવે બધાને વરસાદ જોઈતો હતો.
એસ સમયતી તમલો
ું હ હ વરસાદ મળ્યો ભય એકદમ વધારે પડતો જ વરસાદ મળ્યો. જેથી ખેડૂતો પણ એટલા બધા મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે કે શું કેવું ખેડૂતોને જોઈતો હતો વરસાદ એના કરતા તો વધારે જ વરસાદ મળ્યો છે એ એમ જો કે સારું કહેવાય પરંતુ એમ ટાઈ ખરાબ પણ ગણવામાં આવે છે કે આપડે આવું બધું. રાતલા આવ કારણ બરા નુકસાન થ અનેસ્ પર બધા ખાડાા થઈ રહ્યા છે અને હાઈવે પરી એટલા બધા ખાડાા થઈ રહ્યા છે કે શું ખાડાને જેટલા બધા લોકો પડી પણ ગયા અને એટલા બધા પડી ગયા એટલા બધા એક્સિડેન્ટ થઈ ગયા કે શું કરું તમારે ને એ કારણ થી જેટલા અકસ્માત થઈ રહ્યા છે એનું કારણ સૌથી. ઘણું એ છે કે રસ્તા નહી સારા હોવા. કોઈ માર્ગ છે તે સારો ના બનવો અમે અમારે અયા જો એક માર્ગ બન્યો હતો પરંતુ એ માર્ગ ના ચક્કરમાં બે ત્રણ ના લોકોને એવું ગુમાવી દીધો છે એટલા ખરાબ મોટા મોટા શાળાઓ પડી ચુક્યા છે. એ ખાડાઓનું કઈ નિરાકણ લાવવું જોઈએ સરકાર આપડી એટલી બધી લાલચ છે કે બસ પૈસા જ લેવા છે. પરંતુ જે
હ
જે રસ્તાઓને એવું બધું સારું બનાવવું જોઈએ તેમ બનાવતા નથી અને જેથી એના કારણે આપણ બહુ મુશ્કેલીઓનો સામનો કરવાવો પડે એ એ વસ્તુ આરામ માનવામાં આવે છે ચાલો એના પછી આપડે પછી થી વાત કરીશું.